કેમ છો.
બસ મજામાં તમે કેમ છ
બસ કઈ નઈ જો હમણાં જ આવી કેવું ચાલે છે બધુ.
બસ આ ચાલ્યા કરે આખો દિવસ જો નહી આ હમણાં બહાર ગયેલા હતા તો હમણાં જ આવ્યા તો ક્યાર ના કલાક કલાક સુધી આ લાઈન માં જ ઉભયેલા એટલું ટ્રાફિક વાત ન પૂછો. કલાક કલાક ટ્રાફિક માં ઉભા રવા પડ્યા એટલું પેટ્રોલ પણ બગડે છે કે વાત ના પહછો હમણાં તો આપડ ઠેર ઠેર જગ્યાએ જાઓ તો એટલું ટ્રાફિક ને સાંજનોો ટાઈમ એટલે આપડ ઓફિસ થી આવીએ એટલે ઓફિસ થી આવતા આવતા. જ્યાં જગ્યા પ જુઓ તે જગ્યાએ ટ્રાફિક જ ટ્રાફિક એટલે આપડો કલાક કલાક તમારો ટ્રાફિકની અંદર જ નીકળી જાય છે તમારે એવું થતું હશે ને.
હા એવું જ થાય છે ભાઈ સવારે તો ટ્રાફિક હોય છે પણ જે ઓફિસ ન જે પીક સમય હોય છે એ પીક ટાઈમે તો એટલું બધું ટ્રાફિક વધી જાય છે કે આપડે ઘરેથી કલાક પહેલા નીકળીએ છે ને તો એ ઓફિસ માણ માણ. ટાઈમ પર પહોંચી વળીએ છે હવે ટ્રાફિકમાં તો એવું છે ને કે આ વસ્તી એટલી બધી વધી ગઈ છે ને બીજું કે વસ્તી વધતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે બીજું કે હવે લોકો પહેલા તો. જાહેર તમે ક તેમ જાહેર પર્યાવરણ પરિવહનમાં જતા હતા ધારો કે બસ છે કે જે લોકલ બસીસ આવે તેનામાં હવે તો બધા પોતપોતાનો પર્સનલ જ કાર કાઢીને કે કાર છે સ્કૂ. બધા પર્સનલ યુઝ કરવાવા માયંડા, પહેલા તો પબ્લિક ટ્રાન્સપોર્ટ નો યુઝ થતો હતો, પણ હવે તો અહ બધા પ્રાઈવેટ નું જ વ્હીકલ નું ચલન ચલે એટલે એક ઠેકાણે જવાના હોય તો એમ નહી કે આપણે બધા એક જ ઓફિસમાં છે તો આપણે કાર પૂલ કરી લઈએ કે ભાઈ એક જ કાર ની અંદર બધા ચાર પાંચ જણ આવી જાય, તો સમય નો બી ઉપયોગ સરખો થાય ને પેટ્રોલ ની બી બચત થાય. વળી આપણે ટાઈમ પર બી પહોંચી જઈ અને ટ્રાફિક નું બી પાલન સરખું થઈ જાય એમ, કે ટ્રાફિક બી ન થાય, પણ હવે આજકાલે તો બધાએ દેખા દેખી જ કરવી છે, કે ભાઈ હું ગાડી લઈને આવું છું તો ભાઈ પેલો ગાડી લઈને આવે તો હું બી ગાડી લઈને જાઉં, ને આવું જ બધું ચાલી રહ્યું છે. પ્લસ જે ટ્રાફિકનું જે અહ પાલ લોકો એ પાલન કરવાનું આવે આ જોઈએ તેવું પાલન કરતા નથી. ટ્રાફિક સિગ્નલ નો બી બધા લોકો ભંગ કરી નાખે છે. કે ટ્રાફિક સિગ્નલ પર જેમ ઉભું રહેવું જોઈએ તેના બદલે એ લોકો અહ ભાઈ હકાવ્યા જ કલે ગાડી ટ્રાફિક સિગ્નલ તો જોતા જ નથી, ને નિયમો નું ભંગ કરે છે, જેમે તેમે અહ જે ટ્રાફિકનો જે અહ કા કાયદો કાનૂન જે છે એ પાલન ના બદલે એનો નિયમનો ભંગ જ કર્યા કરે છે. બરબર છે ને વાત તમારી?
હા બરાબર છે. હવે આજકાલ તો જોઈએ તો બધાની ઘડે માણસ બે હોય પણ ગાડી ચાર વસાવી હોય લે, એટલે ની જોયે તો પણ ગાડી વસાવ વસાવ કર્યા જ કરે, એના લીધે એટલે બધા ગમે ત્યારે બધા ગાડી લઈને ની કળે પણ એમ જરૂરિયાત પ્રમાણે લેવાનું વસ્તુ એ ખબર જ નથી પડતી લોકોને, કે ચાલ આપણેે એક જ જગ્યાએ જવું છે તે માણસને ઉતારીને પછી બીજી જગ્યાએ જઈ, એથી આપણું પેટ્રોલ તો બચે જ પણ ટાઈમ પણ બચે અને આ વાહનની અવર જવર જે છે તે ટ્રાફિક પણ ઓછું થાય. લોકો પહેલાના જમાનામાં તો કેવું કે સાયકલ પર જતા, ને આ નજીક- હોય તો ચાલતા જ છે તા, પણ આજકાલના લોકો તો હવે પાંચ મિનિટ નો રસ્તો હોય તો પણ એ લોકો ગાડી લઈને નીકળી જાય છે. એટલે આ રીત તે લોકો વધારે પડતો શું કેહેવાય ગાડીનો વ્યવહાર જ વધારે કરે છે. અહી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જવું હોય તો વધારે ટ્રાન્સપોર્ટ ગાડી ના ટ્રાન્સપોર્ટ થી જયા કરે, એના લીધે શું થાય ટ્રાફિક પણ એટલું બધું વધી જાય કે વાત ના પૂછો. અને આજકાલની જે યંગ જનરેશન છે, તે તો કંઈક અહ ટ્રાફિક તો કંઈક જોતું જ નથી. કે સિગ્નલ છે કે ની છે, એમ જ નીકળી જાય એના લીધે શું થાય કે બીજા જે ચાલતા જતા હોય તે લોકોને બી કોઈ વખત તો ઠોકી જાય. અને આપડે હાઈવે પર જઈએ, હાઈવે પર તો લાઈન જ લાઈન લાગી, એટલી બધી ટ્રકની લાઈન કે વાત ન પૂછો, એટલે આપણે ઘમે ત્યાં જવું હોય તો પણ આપણે કલાક બે કલાક જલ્દી જ નીકળવું પડે, તોજ આપડણે સમયસર પહોંચી જતા છે. બાકી તો આપણે ટ્રાફિકમાં જો ફસાઈ ગયો તો આપડે સમયસર પહોંચી શકતા જ નથી, ને એના લીધે આપણને મોડું થઈ જાય, અહ ને આપણે જે જગ્યાએ પહોંચી ની શકતા. હમણાં જ અમારા સગા વહાલા હતા તેમની છોકરી દસમામાં હતી. તો એમને જવાનું હતું અહીયાં એક્ઝામ આપવા, તો એટલું બધું ટ્રાફિક કે વાત ન પૂછો. તો એમણે અહ એક દિવસ તો આવી રીતના ટ્રાફિકમાં ફસાઈ ગયા તો એમને તો લેટ થઈ ગયું તો પહોંચવામાં પણ લેટ થઈ ગયુ ને એક્ઝામ ની અંદર તો એવું હોય છે દસમાની એક્ઝામમાં કે એ લોકોને જો સમયસર અંદર નહી આવે તો અંદર એન્ટર નહી થવા દેતા, એટલે મારો અનુભવ તો એટલો ખરાબ થયો કે આ રીતે એટલે અમે તો હવે નક્કી જ કર્યું કે કસે પણ જવાનું હોય કલાક બે કલાક જલ્દી જ નીકળી જવાનું, જેથી આ ટ્રાફિક આપણને ઓછો પડે, અને ઠેર-ઠેર બધી જગ્યા અહ જઈએ તો આપડ ટ્રાફિક જ નડિયા કરે, એટલે હું તો મ જેમ બને તેમ નજીક જ જવાનું હોય તો હું તો ચાલતું જ જવાનું પસંદ કરું, કેમ કે આ ટ્રાફિક ના જમેલામાં પડવું એટલે એ કંટાળાજનક છે. અને આજકાલ અહિયાં આપણે સિટીમાં જ સિટીમાં જ જોઈએ કે બધી જ જગ્યાએ ચાર રસ સ્તા પડે એટલે એટલું ટ્રાફિક અને આ બધી ગ બધા ગમે ત્યાં ગાડી મૂકી જાય પાર્કિંગ કરીને, એના લીધે બી ટ્રાફિક એટલું બધું વધી જાય કે વાત ન પૂછો, એટલે હું તો અહ જ બધી ગમે ત્યાં ગાડી મૂકેલી હોય એના લીધે આપણેેથી ગાડી પણ જલ્દી નીકળી નહી શકતી, અને આજકાલની જનરેશન બધા જે છે ગમે તેમ ગાડી ચલાવે છે એટલે માણસ ને પણ જોઈ ની એલોકો ઠોકી મૂકે છે ગમે તે રીતે, એના લીધે આ માણસ ઠોકાઈ જાય તો પડી જાય એના લીધે દવાખાનાના ખર્ચા વધી જાય છે. એટલે આપણી ભૂલ ની હોય તો પણ આપણે શું કહેવાય અડફેટમાં આવી જાય, એના કરતાં આપણે નજીકમાં જ જવું હોય તો તો આપણે ચાલતા જાવું વધારે પસંદગી કરવું. અને જો દૂર જવું હોય તો પણ આપણે આ ગાડી લઈને નીકળીએ તો થોડી સાવચેતી રાખવી જોઈ, અને આ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈ, પોલીસ લોકો પણ ઉભેલા હોય કોઈ વખત તો કોઈ વખત તો એ લોકો જોતા જ નથી કે લોકો ગમે તેમ નીકળી જાય છે તો પણ એ લોક કો નથી અહ રો એ લોકો નથી રોકતા, એટલે અહ આ ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે પોલીસ ચાર રસ્તા પર ઉભા જ રહેવું જોઈએ, અને આ જે લોકો ટ્રાફિક નું પાલન કરતા નથી તે લોકોને તરત જ તા જગ્યા પર જ મેમો આપી દેવું જોઈ, અને ટ્રાફિકમાં આજે અમુક સ્કૂલ છે, કોલેજ છે એવા બધી જગ્યાએથી હોસ્પિટલ એ બધી જગ્યાએ લિમિટ રાખવી જોઈ સ્પીડ લિમિટ, કે આટલી લી સ્પીડ લિમિટની અંદર જ તમારે જવું જોઈ. જેથી આ એક્સિડન્ટની એ બધું જે છે તે પણ ઓછું થાય અને લોકો આ ટ્રાફિક નું બી નિયમોનું પાલન કરે. બાકી આજકાલની જે જનરેશન જે છે તે એ લોકો તો ઓવર સ્પીડે જાય એના લીધે આ ઠોકી જ દે છે. કે નાના છોકરાઓ કે કોઈને જોતા નથી એટલે બધાયની અડટ માં આવી જાય ને એક્સિડેન્ટ ના લીધે એ લોકોને અહ ગં ગંભીર સમસ્યા થઈ જાય. અને ગં અહ એ લોકોને દવાખાને લઈ જવા પડે છે. એટલે આ રીતે ટ્રાફિક સમસ્યા નું પાલન કરવા માટે આ પોલીસ કર્મચારીને એ લોકો બધા જે છે તો નિયમોનું પાલન નિયમો રાખવા જોઈએ, કે તરત જ એ લોકોને જગ્યા ઉપર જ એ લોકોને મેમો ફાડવી દેવો જોઈ અથવા તો લાયસન્સ કેન્સલ કરાવી દેવું જોઈ. તમારું શું કેવું?
સાચી વાત છે તમારી, કે જે ટ્રાફિક નું નિયમનું પાલન નથી કરતા ને તે ગમે તેમ ગાડી ચલાવે છે, લોકોને ઠોકી મારે છે, તો એમને તરત જ મેમો આપવો જોઈએ, ને એમનું લાયસન્સ કેન્સલ કરવું જોઈએ. વળી આ વાહનો માંથી જે નીકળતા જે ધુમાડા છે એ ધુમાડા તો હવામાં એટલું બધું પ્રદુષણ કરે છે કે ન પૂછો વાત. એટલું હવાનું પ્રદૂષણ થાય છે. વધારાનું કારણ તો મન અહ એવું લાગે છે કે કે જે અહ આ બધા જે ટ્રાન્સપોર્ટ જે જાય છે તે તેમાંથી અહ વ જે વહીકલ જે છે ધારો કે કાર છે, સ્કૂટર છે એને આપણે પેલું પીયુસી કે શું એવું ક્યે છે ને તેનું ચેકિંગ બન બરાબર કરવું જોઈએ કે તેથી જે કેટલી જૂની ગાડી છે, એ જાડી કેટલી જૂની છે તેના પરથી ખબર પડે કે આ ગાડી માંથી આટલા અહ ગ એવો ધુમાડો નીકળે છે, વધુ નીકળે છે, ઓછો નીકળો છે, એટલે એ રીતનું ચેકિંગ પણ પોલીસ વાળા ટ્રાફિક પોલીસ વાળાએ ચેક કરવું જોઈએ કે અમુક ગાડી અમુક વરસ સુધી જ ચાલવી જોઈએ નહી તો એમાંથી વધુ પ્રદુષણ નીકળે છે. એના લીધે. શ્વાસમાં લેવામાં તકલીફ પડે છે થાક લાગે છે તનાવ વધે છે. વળી એનાથી જે આ તમે ક તેમ અવાજ નું પણ પ્રદુષણ થાય છે કે નોઈસ પોલ્યુશન કેવાય કાનમાં અવાજ ના લીધે આ બધું આખો દિવસ હોર્ન સાંભળવાનો ટ્રાફિક નું એટલે એના લીધે આપણું આખો દિવસ થાકેલા. થાક વધારે લાગે ને માથું પકડી લે છે એમ બરાબર વળી જે આ એક્સિડન્ટ કરીને જે એટલું બધું વ્હીકલને સોની સ્પીડ પર ચલાવે છે. એ લોકોને ટ્રાફિક નો નિયમ ન સખત. પાલન કરવાનું. વળી એ લોકોને વધારમાં વધારે દંડ ભોગવવાનો રાખવાનો કે અમુક તમે ક રીતે એમ સ્પીડ બાંધવી જોઈએ કે આ રોડ પર આટલી જ સ્પીડ એ ગાડી ચલાવવાની વધારે સ્પીડ હશે તો તરત જ એમને સીસીટીવી કેમેરામાં આવી જાય. તો. થી લોકોને કેચ થઈ જાય તો સીસીટીવી માં એ લોકોને તરત જ એ લોકોને મેમો ફાણી નાખવાનો એમ. બરાબર ને તમે શું. કેવું છો.
હા તમારી વાત તો બરાબર જ છે એકદમ સાચી જ છે આ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ ચાલો ત્યારે.
ચાલો આવજો.